હલો
હેલો
હેલો શું કરો બેન હા કઈ નથી આ વાત જોતી હતી કે વરસાદ કતો આવે છે.
બસ બેઠી હતી ને શું કરો
શું બનાવી લીધું આજ ખાને મેં જમવા મે શું બનાવ્યું.
દાલ તો ગરમી બહુ છે ને તો દાલ દાલ ભાતી બનાયા છે.
અચ્છા સારું સારું એટલે જ તો રોજ રોજ કાય સારી બનાવી મૂક
સાચી વાત
આજમા તમારી સામે ખૂબ હેલો અવાજ આવે છે.
હા આવે છે.
હા ગતિ વિજ્ઞાન વરદાન વિજ્ઞાન વરદાન કે અભિશાપ આજ મારા બાળકના સ્કૂલમાં એક લેખ આપે છે વિજ્ઞાન વરદાન કે અભિશાપ. એને માટે તમારા શું વિચાર છે.
અમારે તો વિચાર છે કે અ અને વિજ્ઞાન માને જીવન ને ઘણું સરળ ને ઝડપી અને આરામદાયક બનાવી દીધું છે. આજે દુનિયા ના કોઈ પણ કોને બેઠેલા માન સાથે કણોમાં વાત કરી શકાય છે અને ડોક્ટરો અરગા ને મા ને અર રોગ ની સારવાર કરી શકે છે. ને વિદ્યાર્થી ઘરે બેઠા ઓનલાઈન અભ્યાસ કરી શકે છે. ને અને કિસાનોને તો આધુનિક મશીનોથી ઓછા સમયમાં વધારે ઉત્પાદન મળવી શકે છે.
હ
હા સારું વિજ્ઞાન નું કામ છે. સારું એ વિજ્ઞાન તો એક તો બધા છે આપને બીએ
હા તો બઉુ સરસ છે એવું તો હોય જ ને આજના યુગ વિજ્ઞા નો યુગ કેહેવાય છે. સવારે આ ખુલ સાથે રીતે સુઈએ ત્યારે સુધી આપને જીવન વિજ્ઞાન માટે સાથે જોડેલું છે. મોબાઈલ, વીજળી, ઇન્ટરનેટ, ટ્રેન, વિમાન, દવાઓ, અને કમ્પ્યુટર, ટીવી, આ બધું વિજ્ઞાાન ની દેન છે ને.
આપણે અવકાશ તો વિજ્ઞાનમાં પણ ભાતે બો મોટી સફળતા મે મેળવી છે. આપણા વૈજ્ઞાનિકોને દુનિયામાં ભારત નું નામ ઉજ્જવલ કર્યું છે. આ બધું વિજ્ઞાન ની પ્રકૃતિ થી શક્ષિત બન્યું છે.
સારી વાત સારી. અને વિજ્ઞાન માનવ જીવનની સરળ, સહજ, અને આરામદાયક પન બનાવે દિશા આપી છે, જે કામ પેલા અ કાલુમાં થતું થતું તે આજ નિનીપટાવામાં થઈ જાય મિનટોમાં થઈ જાય દૂર બેઠેલા માનસ સાથે વિડિયો કોલ પર વાત કરવી દુનિયાભરની માહિ તી સેકન્ડમાં મેટવી આ બધું વિજ્ઞાનના કારણે જ થઈ થઈ થઈ શક્યું છે.
હા પણ બેન જ્યાં લાભ છે, ની ત્યાં જોખમ પણ છે, વિજ્ઞાન નો ખોટો ઉપયોગ થાય ને ત્યારે તે અભિશાપ બની છે, જાય છે. અને મોબાઈલ નું વેસન ને સોશિયલ મીડ યિઆનો દુરુપયોગને સાયબર ગુના આપડે ગુના અને પ્રદૂષણ ને અણુબોમ ને એ રાસાયણિક હથિયારો અને પર્યાવરણ નું નુકસાન બહુ થાય છે, આ બધા વી જ્ઞાન ના દુરુપયોગ ના પરિણામ છે.
હા સાચી વાત હ તો હોય છે ને.
એટલે જ તો દોષ વિજ્ઞાનનો વિજ્ઞાન નો નથી. પણ તેનો ઉપયોગ કરવાના માનસ નો છે. આ ચરીથી શાક પણ ગ કપાય ને અને એ સરીથી કોઈને ઈજા પ ઈજા પણ થઈ શકે એવી જ રીતે વિજ્ઞાન નો ઉપયોગ માનવ કલ્યાણ માટે કરીએ તે વરદાન છે. પણ અને વિ
સાચી વાત બહુ સરસ વાત કઈ અને શિક્ષણ ક્ષેત્રમાં પણ વિજ્ઞાન ક્રાંતિ લાવી છે, આપણે વરદાન રૂપે જોઈએ તો એ ક્ષેત્રમાં પણ વિજ્ઞાન ક્રાંતિ લાવી છે, ઓનલાઈન અભ્યાસ સ્માર્ટ ક્લાસ કમ્પ્યુ ટર અને ઇન્ટરનેટથી વિદ્યાર્થી ઘર બેઠા દુનિયાભરવું જ્ઞાન મેળવી શકે છે. આજે શિક્ષણ વધારે સરળ અને રોચક બન્યું બંધ ગયું તો વિજ્ઞાનની આ દેન છે. ઘરે બેઠા તમે ઓનલાઈન ક્લાસો જોઈ શકો છો, અને અ. નાના ના ઓ તો બધું વિજ્ઞાન ની જ દેન હોય છે.
હા સાચું છે, અને વિજ્ઞાન તો આપણે કેવા કે એટલું જ કહું મે તો કે વિજ્ઞાન તો એ અગ્નિ જેવું હોય છે. યોગ્ય રીતે વાપરે ને તો જી વાપરે ને તો જીવન બંધી ચાય. આપણે તો વિજ્ઞાન નો સદપયોગ કરી દેશ અને સમાજના વિકાસમાં તેનો ઉપયોગ કરવાનો સંકલ્પ કરીએ.
સઈ સહી સાચી વાત કરી. અને આરોગ્ય ક્ષેત્રમાં વિજ્ઞાન પણ ભાલી અમૂલ્ય છે. પહેલા જે રોગ અસરથી માનવામાં આવતા હતા. તે આજ દવા અને આધુનિક ઉપચારથી સારા થઈ જાય. એક્સ રે, એમ. આર. આઈ, સીટી સ્કેન રોબોટિક સર્જરી જેવા આધુનિક ટેકલોજેય ટેકલોનોજી લાખો જીવ બચાવ્યા છે. હેલો. હેલો... હલો... હેલો અવાજ આવે છે. હેલો હેલો. હેલો! ખેતાણી પણ વિજ્ઞાન ક્રાંતિકારી થઇ ગઈ છે. આધુનિક સાધનો અ.. સુધારેલા બીજ ચાય નવી પદ્ધતિ અને વૈજ્ઞાનિક ખેતીથી ઉત્પાદનમાં ખૂબ વધારે થઈ ગયો છે. કિસાનો મહેનત ઓછી થઇ ગઈ છે, ને આ આ વાક માં વધારે થઈ ગયા છે. તો આમ જોવીલમ જોઈ શકો કે વિજ્ઞાન માનવ જીવનમાં બહુ ઉપયોગી છે. અને વિજ્ઞાન માટે જોઈ ચકો ને આજને અ.. આપ આપણું જીવન વિજ્ઞાન માટે જોડેડેલેલુ છે, કેમ કે મોબાઈલ ઇન્ટરનેટ વીજળી અ વિમાન, દવાઈઓ, કમ્પ્યુટર આ બધું વિજ્ઞાન વિજ્ઞાન ની દેન છે, કેમ કે આ વિજ્ઞાન માનવ જીવન સરલ સહજ અને આરામદાયક બનાવ્યું છે. જે કામ પેલા અ.. આપા નથી કરી શકતા. આજ ઈ મિનટોમાં થઈ જાય અને દુનિયા દુનિયા બધી મહિતી સેંકડોમાં મળી લેવી જે આ બધું વિજ્ઞાન ના કારણે થય જ થય બધ્યું છે. અને દૂર - દૂર અ બેઠા વિદુષોમાં ડોક્ટર અને અ... એન્જિનિયર બધી માહિતી આપે છે, કે અ... કેવી રીતે કામ થાય છે, અને કે કેના મરીજને શું થયું છે, એની પૂરી ડિટેલ આપી આપી એને પૂરી માહિતી એ મળી શકે છે, અને રીતે આપ અ... જિંદગી બચાવવાનું કામ બહુ જ ઉપયોગી અ લાખો જીવ બચાયા છે અને બહુ ઉપયોગી થઈ ગયું છે હ ખ ન ઉપયોગી થઈ ગયું છે કેમ કે એ એમ કે આ પેલા જો રોગ અસાધ્ય માનવામાં આવતા હતા આધુનિક ઉપચારથી અસાધ્ય થાય અવાજ આવે છે અસાધ્ય માનવામાં આવતા હતા ત્યા આ દવા અને આધુનિક ઉપચાર સારો થ જાય છે ખેતીમાં પણ વિજ્ઞાન ક્રાંતિ તે કરી છે આધુનિક સાધનો ખેતીમાં પણ બહુગ્ઞાન ક્રાંતિ થઈ છે પેલે અ મશીનો મશીના નથી હોતી અભી હમણા હાલ જોવામાં આવે કે બધી મોટી મોટી મશીન મશીન થઈ ગય છે તું અ લીંન્ટોમાં ખેતોમાં પણ બહુ કામ થઈ ગયું છે હ એને માટે પણ વિજ્ઞાન બઉ ઉપયોગી છે અને વરદાન સાબિત થઈ ગયું છે અને ઉત્પાદનમાં ખુબ વધારે થયા છે કિસાનોની મહેનત ઓછી થઈ ગઈ છે કેમ કે પેલા બધું કામ હાથ કરવા માટે આવતું અને હવે એની જગ્યા બડી બડી મશીનો થાય છે ઉદ્યોગ અને વ્યવસાય પણ વિજ્ઞનોો ખૂબ વિકાસ થયો છે મોટી મોટી ફેક્ટરીિયા મશીનો અને ઓટોમેશન ઉત્પાદનડ ઝડપી થાય છે અધિક પણ વિજ્ઞાન મજબૂતી બનાવે છે